હા.
મે હ કે.
હા.
અવાજળ કે.
હ આવે આવે આવે.
હ હા નવ કેમતાર બાજુક. કેળાનો કેળાનો ઝાડવું સે કે? હલો, હા. આજુબાજુ કોઈ સે કે? હા.
કોના ઘરે?
આ બાજુમાં છે બાજુમાં.
પાંદડું જુએ કેળાનું કેળાનું પાંદડું જોએ.
હે.
હા.
એ પ્રયોગ કરે આ હારૂ.
એટલે જડો પઠે બટાવાનું છે એ લોકને પેલું ડાળીયો પેલું આવે તે શિરવિન્યાસ પાંદડામાં તે
હા હા હા હા હાહા. બરાબર અમે જગતાતા
હા તો એક પાંટુ ટોલાવજે ને.
ત્યાં કેવા પડી ઈ લોકોને.
હમ્મ.
કેવા પળી ચાલી મે આ
જો મલટુ હોયતો
જે કે જાના ઇધર લિયા હૈ. ની મને તો કાઈ નહી હરી. જે મને આજે બપોરનું કીધેલું ને એ લોકો બબ કોઈ વાડી
અરે. ની હમણાં મેં જોવા બેઠી કે કાલે હું કરાવે કોન આમા લેક્ચર છે તે પેલા જોયુ. પહી જોયું કે છઠ્ઠામા સે તો હવે થોડુંક. તો બધું જાસુદનું પાન ને ઘાસ નું ને થોડુંક બટાવાનું છે. તો મેં કીધું લાવ બતાવી મૂકુ એટલે. અરે હોય તો લી આવજે નહી તો કઈને ઇન્ટરેસ્ટ બાકી જ પાઠલો. હા ના તો હમજ જ ની પડે. હું લખું ને કેમ કે કે આપણે ટુકડા-ટુકડા કરીએ કે નહી તો ગણિતમાં તો એ ઉદાહરણ ને સ્વાદધ્ય ને એવુ બધું તો હું લખુ કઈ ખબર-ખબર જ નહી પડે એમ. .
હમ્મ પેલા લોકો તો સ્વાધ્યાય બે પોઈન્ટો અને ત્રણ પોઈન્ટ બે ને. એવું લખેલુ.
કોણે?
તુ એ મને.
તે બિન્સ કે.
ત્રણ પોઈન્ટ બે ને. ઉ બધું લેન્સમાં જે ટોપિક આવ તો હોય તે લખી દેવાનો.
હ એ તો હવે ચાલે એ તો એવું કરી દે હું પણ વિજ્ઞાન
એને એવું.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
હા પણ વિજ્ઞાન માટે બધું ઊંધ જૂથ પ્રવૃતિક અરે જૂથ પ્રવૃત્તિ કરાવો જૂથ પ્રવૃ તિ આખા તણ ચાર પેજ જૂથ પ્રવૃતિ કરાવવાના હતા, હું લખવા ને એમાં. હા તે જ ને. ને છઠ્ઠા વાળાને તો એટલો લાંબો પાટ તમે કેટલા ચાર પાટ પન હમજાય લે તો-તો મારા દહ પન પાના બાકી. તો ક્યારે કરાઈ લેવાની મે?
હા, હા. એટલે એક ચેપ્ટર માં એટલું બાકી.
હા તો. ને તો પહીં આખા-આખા અઠવાડિયામાં બે જ લેક્ચર આવે. હા એ લોકને તો બહુ લાંબા ત છ ટોટલ છ પાર્ટ થાય એટલે પર પી જાય, તો ક્યારેક પ્રવૃતી ને એવું હોય એવું બધું આપડાથી સ્કીપ બી થોડી થવાય, પાછળ એકદમ એમ મારામાં તો એ લોકોને હું એક તો ઈ લોકોને દહ પંદર બાર દહ મિનિટ એ લોકને હરખા કરતા જ જાય. પહી લખવા આપે કેમ કે અવે એ લોક પાહે ચોપડી ની મલે તો વ્યાખ્યાને એવું બધું લખ લખાવાનું હોય તો એ લોકો એટલા ઢીલા કે લખે જ નહીં, તો હવે હું શું કરું? તે દિવસે ખાલી એક પાનું હમજાય રી એ હમજાવે રે. હવે પેલી હવે પેલી થ પેલી ક્યે કરતી શે તમે જવા કે હું તો હવે જયા જ કરે ભલે તણ ચાર લેક કંઈ નહીં માટે ચર જોવે હાતમાં ની છઠ્ઠામાં તો લેક્ચર છઠ્ઠામાં બો લે ચર જોઈ લેવાનું હ ને એક તો એ લોકો લખે ની વેહલા. એટલે પહી બહુ વાર લાગે એમને અવે સ્વાધ્યાય હો લખાવાનું એમ કેય તો પહી.
એક તો પહેલા લખે ની એટલે કંટાળો આવે.
ચો ચોપડી બી ની આપહે કે ચ ચો ચોપડીમાં આપડે વ્યાખ્યાઓ ટીક કરાઈ દઈએ પણ ચો કઈ બી ની મલે એ લોકને.
જરીક
તે જ ને અમારે તો દહ આપાના ચલાવાના બાકી તેમા પાહી એ લોક પાહે ચાપડી ની મલેે. એમ ચોપડી હોય તો વ્યાખ્યાને એવું ટીક કરાઈ દેમ તો લખવાનું ની આવે કેની. પણ ચોપડી બી ની મલે એ લોક પાહે તો બધું લખાવાનું રેય એ લોકોને પાહા દેખાય ની ને આમ એમ લવડવા માથી ઉંચા ની આવે એટલે છઠ્ઠાવાળામા તો બો ભાઈ. અવે તો લેકચર લેવા પડહે અમારે તો છઠ્ઠામાં.
ની હારા પણ અત્યાર હુધીમાં એક ચોપડી હો ની આયપી તો અવે તો ચોપડી આપ દી
હા તે જ ને અવે તો ચોપડી આપે દેય તો હો બધામાં એક એક એક પાઠ પતી ગયો. હા હા તો. તો હું તો માણહ બપોરે લેઈને લાગે ગેલી તો એક તો પેહલા તો પેલું આગળનું લય ઓહ! પેલું ડેયલી પ્લાનિંગવાળું લયખું તો મેં કીધું હું કરહું કર મીણયા કલર કરું કે હું મેં કરું લાવની માર પાહે તો પેલું છે તો કરી જોમ એમ કરીને. તો પહી તે કરવા બેઠી એટલે મેં કીધું તને બતાઉ મેં કીધું હારુ શે.
તો આ
હા એ એમ એટલે એમ તો એમ મેં બધું કલરિંગ પેનથી કલરીંગ કલરીંગ પેનથી લખેલું કે ની મેં. એટલે એમ જનરલ તું કાલે જર્નલ જોજે પહી મેં જોહે તો મીણ્યા કલર વાપરા કેમ કે મેં અઠવાડિયાનું કરી જ લાખલું શે એટલે આ તો પા અઠવાડિયા છો દાડનુ મેં એવું કરેલું શે પહી જો ની હારુ લાગે તો પહી મીણ્યા કલર કર દેવા જોઈ જોજે હારું લાગે તેમ તેમ મને એટલું બધું ડાર્ક ન નથી લાગતું એમ પણ અવે તમને ખબર ની એ તો જર્નરમાં હરખું જોય જોવાપડે.
ત્યારે
આજનું સન્ડેનું લખવાનું ને ખાલી સન્ડે એમ. હા તો મેં કોઈ નઈ આપડે જોતા ઉતા પી ડી એફ ત્યારે બધાએ લખેલું ઉતું ને જર્નલમાં એમ. આખો ડેેશ પાડીને સંડે એમ લખ્યું હ તે તે અવે. પેલી કુમકુમે બી મને પૂયછુ એમ કેય કે હું કરવાની એમ કેય.
હ.
એટલે મેં પૂયછું પેલું આપડે જર્નલ રવિવારે ની આખું એટલે આખી પેલું નવ થી પેહલાથી નવ પેલું છે કે નહીં. તો તેમાં ક્રોસ લીટી પાડીને સંડે એમ લખી દેવાનું. હ એવું. રેલું છે ને મે જોયું કા સેમ થ્રી ના ડેલી પ્લાનિંગનુ. હા તેજ ને એમાં આખો આપણે જે પેલા પાઠ લખીએ કે ની એક થી નવમાં પ્રાર્થનાસભાને એમ. તો આખું ક્રોસ સનડે એમ કરીને લખી દેવાનું બીજું કઈ ની લખવાનું એમાં. તે પછ મેં પેલું ડેલી પ્લાનિંગ વાળું ગણ્યું કે કેટલા થટાશે કેમ કે હા આપડા અઠવાડિયા તો સા આપડે ટોટલ છ દિવસ ને તે અઠવાડિયામાં ગણે તો રઈવાર હાતે સાત દિવસ ને પેલું સાત અઠવાડિયે એટલે સાતું સતયા ઓગણપચાસ એમ. પણ અડતાલીસ જેવા જ થતા શે ડેલી પ્લાનિંગ વારા. એટલે લખવાનું તો અહે જ છોડાય ની વચ્ચે સન્ડેનું લખવા જ પડહે હ.
હા લખો જ પડે વચ્ચે સન
હા તેજ ને એટલે હું લખું કે નહી લખું તે હવે પેન્સિલ કીધું એ લખી કર પ હ ને હા તે
એ જ ના હારૂ એક અઠવાડિયા ન પોટો લે ચાવલાલે હારું પટે એમથી મને બી.
તે પેલી કુમકુમ હોય એ જ કે કે. આપડે નાના જેવા જોઈ રહેલા કે મેન મેન ફોટો પાડે એટલે આવું બધું ન પાડ તો હારા મ જ પડ બાકી મેં કોઈની જર્નલ માટે લખેલ કે આખું એને ક્રોસ કરીને સંડે લખ લેલું એમ હા એટલે લખવા તો પડે જ કેમ કે પેલા ડેલી પ્લાનિંગ વારા અડતાલીસ પેલું આપેલા છે.
હા એટલે તેમાં લખવાને પડે છે.
પર રહેવાના છે સંડે લખવાત
હા. તેજ ઓય મેહુ કેમ પાઠ આયોજન હ તોમે ટોન લેક્ચર જ કરાવ તો પાછળ પાઠ આયોજન માં કી લખવાની?
પાઠયોજન માં ડાયરેક ત્રણ એમ ક્રોસ કરીને લખી રને સ્વાધ્યાય એમ કરીને. નહી તો એ તો પ્રોક્સીિમાં તું એ કરાવેલું કે નધ તો?
નય વરી મારા લેક્ચરમાં. નહી બે પક્ષી હુંતા. ને છેલ્લો મારો ઉઠો.
બે પ્રોક્સી હતા.
હા.
ત પેલું છેલ્લે છેલ્લે એટલે શનિવાર ન જ કે ને તું. ત પેલુ પેલું પ્રાર્થના સભા બીજુમાં એટલે પેલા લેકચર માં તો હું કરાવેલું.
પેલા લેક્ચર માં મેં કોઈ કરલું નહી બેહી જ રેલી. બીજા લેક્ચરમાં બેહીજ રેલી એ
હા તો પહિ એટલે એ તો તારી મારી લખી રહી છે પહિ ત્રીજા ત્રીજામાં ત્રીજામાં પ્રોક્સિયમ લખી મૂકીજ ત્રીજો ચોઠો ને છેલે જે છેલ્લે મા સ્વાધ્યાય કરાવલામ લખી મૂકજે.
અરે પ પાઠ આયોજન માં છેલ્ને પાછળ પેલું લખવા ટી માં
ની તો પહિ ચોથો પાટ માં આખો એમ શ્રદ્ધ કરાવ એમ લખીનેજમ પ્રક્ષી લખી મુ છેે.
લખવાની જ આગળ દૈનિક માટે પણ પાછળ પેલું લાંબુ પાઠ આયોજનમાં.
પાઠઆયોજન માં તો ખાલી એક જ ભાગ બનાવ સધે કરાવલો આમ એટલો
હા એટલે સ્વાધ્યાય એની બધી સૂચના લખી દેમ.
હા સૂચના લખી દે.
હેને.
હા તેજ તો હવે અમારે હો સાજે. હા અમે બી ઉદાહરણ ને સ્વાધ્યાય બે પોઈન્ટ બે અમે કરાવવાની તો સ્વાધ્યાય બે પોઈન્ટ બે એવું લખ્યું કેની.
હ ચાલી આજની લખવાની કાલેટાર માં જોવાનું પહી લખા.
હ સ્વાધ્યાય પોથી કરાવ તો સ્વાધ્યાય પોથીમાં તો હું કરાવઉ ને એમ થઈ એટલે સ્વાધ્યાય પોથીનું મેં તો નહી લખવાનું. પણ એ તો મેં પેલું પહી પાઠા યોજનમાં નહી લખવાની કેમ કે આપણને તો પહી બહુ પેલું થઈ જાય.
હા તે જ ને.
કેમકે એક જ લેસન ના મારા તો ત્રણ ભાગ પડ્યા છે આઠમામાં ગણિતના.
હા હા
હવે ચાત કેમ કે એ લોકો તો સ્વાધ્યાય મોરે બે દિવસ કાઢે સ્વાધ્યાય કરતા કરતા ખબર નહી હવે. કોરી લવલો હોય તો હારુ ને તો.
તે મે સોમવારથી છઠ્ઠા માં હિન્દી લેવાની છે.
હ વિજ્ઞા એક તો વિજ્ઞાનમાં છઠ્ઠા નું લગતા જ નહીં આ વડે મને બધુમાં જૂથ પ્રવૃતિ કરાવ જૂથ પ્રવૃતિ તો અધ્યાપન ના મુદ્દામાં મેં લખો હું
અને જૂથની પ્રવૃત્તિમાં જે હેડિંગ આપેલું હોય તો લગ દેવાનું
કહી દ ને આપણું નેચર વર્ક માં લેજો બગીચા વનસ્પતિ નું અવલોકન કરો હું કરવા ન યાર
હા તો બસ તો પછ એથીપના આ મુદા મા લખવાનું વનસ્પતિનું અવલોકન.
હ તે મેક્રો ચાલ પેલા પેલા મેક્રો ડેઈલી પ્લાનિંગ લખી દેમ પછી પાઠ આયોજન કરા ત તો બોડું કામમાં ન કામ મ ડેલી પેલું પાઠ એને લખણ જ રહી ગયું હું કીધું પહેલા કાલનું જોઈ જામ પ હું કરાવવાનું છે હતી કેમ કે આઠમાવાળા સ્વાધ્યાયપોઠી માનું જ કરાવાનું છે. ને પેલા લોકોને તો છઠ્ઠા વાળા એટલે મેં કરું લાવું હું હું લેજ કઈ પ્રો ટી જેવું કંઈ ત લઈ જવા પડહે ને હવે
હા રી તે મે બડ નિશાને પેલી દીશા ને ફોન કરીને પૂછી જોમ હિન્દીડી માં છઠ્ઠું ચાલી ગયુ છે એનું ઘિંટી એના પહીનું કાવ્ય છે તે મારે લેવાનું છે.
હા
તો મેં બી તે વાંચી મકું કાલે લેક્ચર હોયટ પછી ચલાઇ આવા
હમ મ તો છોટા ના લેક્ચર છે પેલી એસએસ વાળી મેમ પાહે માંગવા પડહે ભાઈ
હા એના પર લે લે જે
હ ભલો તંચાપ થઈ જાય તો
તો એ જ ને થ જાય તોવું કઈ નઈ પાપડું લખાય બીજું કઈ નઈ ભલે ને વેલા પટી જાહે હતા કઈ નઈ એ લોકો ને હેલ્પ કરવા લાગ હું
હા તેજ જો એ લોકો ન જો ને હવે જુલાઈ માં એ લોકો બે બે પાર્ટ પટાવાના હે તો જૂનમાં એક એક પાર્ટ તો હવે જુલાઈ માં બે જુલાઈ તો પટવા આવ્યો તો બે પાટ કેવી રીતે પટાવાના મેમ ચો મેં બી ચોટમ ડોસ પા પેલું પે પેચ બાકી એ લોકો એને તો લખાવાનો એટલે તો કેટલો વા ર લાગે. તો હવે ક તમે ગયા જ કરવાની હશે ભોલો તો આપણે માંથી હા અરુણ મેમ કે પેલું અરુણ મેમ કરેક એમ બોલવાનુંને સમમ તો બીજું ક
ઉતર પડે હા
હા એટલે ઓ વધારે કોન્ટન્ટ આપ અગલે દિવસે સમજી જવાનું આમ બી અડુંટ થવાનું એ તો ખબર જ છે. ને પછી કરી દેવાનું એમ તમે મેં મેગાને વાત કરી મેને ફોન કરલો હોવાના કારમ કે આખા અઠવાડિયામાં મેં ખાલી ગણિતને એક જ લેક્ચર લીધો છે એમ કે બીજા એકી લેક્ચર હમે લીતા જ ન મળે કે પ્રોક્સસીમ જ મોકલ્યા કર બાલ વાટિકામાં પલા બીજ હલો હલો હલો